હા, કેવું છે મજામાં?
બસ મજામાં તમે કેવો?
બસ શું કરો છો તમે?
બસ જો આ બેઠા જઈ શાંતિ થી તમે કેવો શું કરો છો તમે?
બસ આ સવારના ટિફિનની તૈયારી કરીએ છીએ અમે.
બરોબર, તો કેવું ચાલે બધું શાંતિ?
હા બધું શાંતિ.
શું બનાવ્યું જમવાનું તમે?
આજે મેં જમવાનું બનાવ્યું દાળ ભાત શાક રોટલી.
હમમ. હમ બધું બો બનાવ્યું તમારે ત્યાં તો, આવી જયે જમવા અમે. હ બોલો બીજું કહો, શું?
આજે રવિવાર એટલે ઘરે હોય.
હમ ના હ એ જ તો. હા! હવે પછી તહેવાર ની સિઝન આવે છે ને પછી નઈ અવે.
હા આવે. અવે ગૌરી વ્રત આવશે, પછી ગણપતિ આવશે, પછી નવરાત્રી આવશે. નવરાત્રી ની તો આ એટલી બધી રાહત જોઈએ ને કે દસ દિવસ કેમ ના જતા ર રેય છે ને. ખબર જ નહીં પડતી.
હા એજ તો નવરાત્રી માં આમ નવરાત્રી નવરાત્રી આવવાની હોય ને એટલે આમ અગાઉ દસ દિવસ પેલા તો આમ, ઘરમાં તમારે ઘરમાં જો જો તમે ચાલુ કરશો ને કશું બી બ્લુટુથ કનેક્ટ કરીને સ્પીકર બી તો ઘર માં જ તમે ચાલુ કરજો ચાલો ભાઈ નવરાત્રી આવે.
એ બ્લુટુથ બ્લૂટુથ માં કઈ વગાડવાનું હોય તો પેલા જ નવરાત્રી ના ગરબા જ યાદ આવે.
હા એજ તો તમે ગરબા જ બગાડશો રે ટેલર જોજો તમે
હ બધા આમ, ગુજરાતીઓને વધારે શોક ગરબાનો જ હોય છે.
હા બસ એટલે મજા આવે આમ એવું એમ નવરાત્રી
અને એમાં અમારા જેવી છોકરીઓ હોય એ પહેલે જ દિવસથી નવરાત્રી ની ચણિયા- ચોલી ને બધું અરેન્જમેન્ટ કરવામાં પડી હોય. આજે આ અને પેલી
હા એજ તો મજા આવે પણ,
અમે તો દર વર્ષે એક એક ચણિયા ચોળી લઈએ છીએં.
ના ના લેવી જ જોઈએ મસ્ત.
હ બોલો બોલો બીજું બોલો
એમ નવરાત્રીમાં કેમનું ચણિયા ચોળી બધું નવી નવી ખરીદી. અમદાવાદ થી લો-ગાર્ડન થી બધેથી
આ વખતે સુરત થી લાવવાની વિચાર છે.
ઓ હો સુરત છેક એમ?
હઅ ત્યાં ગળ મટીરિયલ થી લેઈને બધું જ બો મસ્ત
બરોબર તો માર વાઈફને તમે લેઈ જજો સુરત જોડે જ્યારે જાઓ ત્યારે
ચોક્કસ લેઈ જઈશું તમે વિચારે અ હ હ બોલો
એને બી ચણિયા ચોરી બધું લાવાનું મારા માર તો કેવું જબ્બા ચાર પડ્યા ઓય ચાર ઝભ્ભા બે બે કરીને પહેરી લેવાના.
એવું થોડી હોય તો એ ચણિયા ચોરી લે તો તમાર ઝભ્ભા નવા લેવા તો પડે કે નઈ એના મેચિંગ ના
ના ના ના ના ચાલે બીજું શું અવે
અચ્છા તોઅ-અ-અ અ નવરાત્રી ની ચણિયા ચોરી અમે સુરત થી લાય તો ત તમે બી આવજો ને તમારા વાઈફ ના જોળે આપડે બધા રજા હશે ત્યારે જોડે જ જઈશું એવું હશે તો
ઇએ છે ચાલોની થોય તે આવાનું થશે તો આઈશું અમે વાધો
હમ્મ હમ-મ-મ કેવી તમાર વાઈફ ને કેવી ચણિયા ચોરીઓ ગમે
એને તો આમ બોવ આમ હેવી ના ફાવે કેમ કે ગરબા રમવાના હોય ને એટલે બો હેવી ચણીયા ચોરી ના જોઈએ એકદમ સિમ્પલ ને સોમ્બર ચણિયા ચોડી જોઈએ.
હ સિમ્પલ ને સોબર.
હમ્મ હમ્મ સારી એવી ચણીયા ચ
અત્યારે તો ડબલ કાપડમાં જે તમને તો એ આ એક કોઈ આઈડિયા ની હોય. ખબર છે રામલીલામાં દીપિકા પાદુકોણે જે ચણિયા ચોરી પેરી તી. ડબલ કાપળમાં ચણિયો નીચે થી ડાબલ દેખાય, એવી ચન્યા ચોરીની પાછી ફેશન આઈ છે એટલે અવે છોકરીઓ બધી ચણિયા ચોરી લેશે.
બરાબર બરોબર. અને બીજી વસ્તુ કેવી ઓય કે માતાજી ના ગરબા ચાલુ થાય ને એટલે આમ તમારા પગ ઉભાત ના રે, અન નવરાત્રીન જે તા નામ પડે ને એટલે ગુજરાતી મોણસ એવો દોડે, કે મોળસ થાકેલો આયે ખરેટી થાકેલો આવેલો.
હ હ હભળે એટલે-લે-લે હે-હે-હે ચાલુ થઈ જાય.
એ હા એ ત, અરે ગરબાનું નામ પડે મોણસ નોકરીથી થાકી ના આયો હોય માણસ, તોય એવોય વય એમ કે કે ચાલો ભાઈ ગરબા રમ્મા તો જવું પણ ભલે સવારે સાત વાગે ન તો તવારે સાત વાગે, સીધો તયથી ઘેરાયન નઈન છીધો નોકરી જતો રેહેશે. પણ એવો ગરબા તો રમશે જ.
ગરબા તો આપલા ગુજરાતીઓના ખૂનમાં છે.
હા એત્તો એટલે મઝા આવે પણ એમ. આનંન ઉત્સવ હોય, અને એમાં પણ આપડે ગરબામ પા ટી પ્લોટમાં આપડે જઈએ એટલે કેટલું બધું પબ્લિક નવું નવું જોવા મળે આપણને.
ત્યારે અત્યારની જનરેશન જે છે એ પાર્ટી તે પ્લોટ કરીને બાર કૂદકા મારીને જાય છે. પણ એ જે શેરી ગરબા છે ને એનો મોહ બોવજ ઓછો થઈ ગયો છે. જે શે માવામ મજા છે ને, એ પાર્ટી પ્લોટમાં મઝા નથી, જે શેરી ગરબામાં તમે-મે-મે બ્રેક પડે તો નાસ તો બી મળી જાય છે એમનમ, અન તા પણ પાર્ટી પ્લોટમાં જાવ તો તયા આગળ નાસ્તો બારથી પૈસા થી લેવો પડે.
કેઇન બારોબર વાત તમારી સાકી છે. પણ આમાં કેવું કે અત્યાર અ શેરી ગરબામ બધા શું કરે બધા આ અત્યાર લેડીઝો ઘરે સિરિયલો જોતા હોય જો, એટલે સિરિયલો જોતા હોય ને. એટલે કેવું સિરિયલો અત્યારે બધા છોકરાઓ બચારા નોકરી હવાર જવાનું હોય. બરોબર હવા નોકરી જવાનું આ લોકો બચારા દસ અગિયાર વાગે ગરબા ચાલુ કરી દે. અને લેડીઝો બધા બાર બાર એક એક વાગે જો તમારા ઘરેથી ખાલી બારબાર એક એક વાગે એ લોકો. ગરબાચ રમવા માટે આવે બરોબર, એમને લોકો તો ઉઠવાનું ટેન હોય ને પણ છોકરાઓને તો કોલેજ નોકરી હોય જવાનું હોય એટલે એ લોકો એવું વિચારે તો તમે બાર બાર એક એક વખત સુધી આવો તો ગરબા ચાલુ કરો તો ગરબા પતે ક્યારે?
ના એ તો એવું ના ચાલે નહી યાર પણ એકતા તો એવું છે કે છોકરા ના ના હોય ત્યાં સુધી આપડા છોકરાને છક પચવાય ર એટલે ફેરી ગરબા એ સારા છે પછી તમે છોકરા સમજુ થાય ને મોટા થાય ને એટલે એ છોકરા બહાર જ જાય છે કોઈની આગળ ઘાત નથી.
બહાર જાય ક્યારે જાય કે તમે જ્યારે એનું પબ્લિક કોઈ બી સેરી તમે એવું જોજો એવું ઘણી જગ્યા હ છે જ્યાં બધા બહુ પાર્ટી પ્લોટ જોશો ને પણ ત્યાં મોવો શેરી ગરબાનો જ હશે કેમ કે ત્યાં શેરી ગરબા એટલા મસ્ત થતા હશે એમ
હા એ એક જગ્યાએ મેં જોયેલું છે અમદાવાદમાં જ કે ત્યાં શેરી ઘર હા એટલા સરસ થાય છે ને કે ડેકોરેશન જ તમે જોઈને એમ કહો કે ના આ શેરી ગરબા નથી ત્યાં પાર્ટી પ્લોટ નું ડેકોરેશન થાય છે અને એ લોકો ને રા એવી હોય છે કે એ ગરબાની અ એ બૂક હોય ગરબા ગાવાની અને એજ ભાવાના મોઢા થી જ અને તમાર ગરબા ગાવાના હોય
હા સરસ સારી વાત છે પણ મજા આવે ત્યાં ઘર સૂવા
ગાડે શેરી ગરબા એ શેરી ગરબામાં અમુક આપણા જેવી જનરેશન મતલબ કે અ મોટા છોકરા છોકરીઓ જે હોય ને એ પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા જતા જ અતને ત્યાં ખબર છે દસે દસ દિવસ એક દિવસ આ આ કલર ના ચણિયા ચોરી અને જબ્બા પહેરવાના બીજે દિવસ કલર થીમ રાખેલી હોય છે એ લોકો એ
બરોબર પણ એવું નહીં આ લોકોને કેહેવાનો મિનિંગ કેવો છે કે તમે જો ગરબા સારી રીતે તમે શેરી ગરબા થતા તમે બહાર જવાની જરૂરત કઈ છે પાર્ટી પ્લોટો વાળા બધા કેટલા પૈસા લે
પૈસા કમાવા માટે લોકો
છ હજાર સાત પણ એમ કો નવરાત માં આટલા બધા પૈસા ત તમારા શેરી ગરબા થતા હોય ત્યા બસો એકાન પાંચસો એક હું તો કઉ તમે લખાઈ દો
એટલીસ્ટ તમાર શેરી કરવામાં આવે માતાજી તમ રોજ દર્શન કરતા હોય એમના ચોકમાં ગરબા ગાવા મળતા હોય એનાથી વધારે પુણ્યા નું કામ તો શું હોય
હા એ તો છે જ ને અમારે તો શેરી ગરબા સારા જ થાય છે ત્યાં
થઈ ગયા
હા એક
ગરબા ત્યા બધા કેવા થઈ ગયા કે તો બધા બોલીવુડ સોંગ બધા જે અત્યારે લેટેસ્ટ પિક્ચર આવે પિક્ચરો ના ગીતો એમાં વગાડે એ ત્યાં માતાજી ના ગરબામાં શૂટ ના થાય ને એ વસ્તુ
હા અને અત્યારની જનરેશન કેવી કે છોકરા છોકરીઓ રિલેશનમાં હોય એટલે એકબીજાને ખીરાત મળતા હોય એના લીધે બી અમુક છોકરા છોકરીઓ બહાર જાય અને મમ્મી પપ્પાને ખબર ના હોય એટલે એ વસ્તુ બી અનસેફ નહી કહેવાય છોકરા છોકરીઓ એ કે તમારું છોકરું ક્યાં જાય છે ક્યાં નહી તમને અડધી રાતે બી શું થયું શું નઈ તમારી છોકરીને એ બી તમને ખબર ના હોય ને
હા એ બી છે એટલે પ્રાાઈવેસી એ સિક્યોરિટી બી આપડા છોકરાઓની જોઈએ ને ત્યાં આગળ કે એવું તો છે, ને કે તમારા છોકરા પાસે કોક ફરતું હશે જે ધ્યાન રાખતું હશે તમારો છોકરો શું કરે છે, શું નહી તો એ નવરાત્રી એ નવરા ત્રીના તમે નવરાત્રીને માતાજીના ગરબાની રીતે લો પણ તમે એને એન્જોય કરવાનું સાધન બનાય દીધુ
હ અત્યારની જનરેશને તો એજ કર્યું છે.
હા પણ તમે તમે જોજો આમ અમુક તો એવા અમુક શેરી ગરબા એવા બી છે. કે જ્યા પ્રોપર માતાજીના પ્રોપર માતાજીના જ ગરબા રમાય એમ
હા હું આજે તેરી ગરબાની વાત કરું છું ને કે જ્યાં કલર થીમ હોય ને ત્યાં પ્રોપર માતાજીના જ મોઢાથી જ ગરબા ગાઈને ગરબા ગાવાના હોય છે, આપડે
હમ હમ હમ સાચી વાત છે, પણ મજા આવે એના જેવી મજા નય યાર અત્યારે
પ્લોટ જેવો ટાઈમિંગ ચાલુ થાય બાર વાગે અને પૂરું થાય સાત વાગે
ના ના સાચી વાત છે, પણ એવા ગરબા જ મજા આવે યાર રમવાની બી કંઈક મજા આવે તમને આનંદ ઉત્સવ બી થાય એમ પછી તમે આમ કયુ કે પેલું પાર્ટી પ્લોટમ જાઓ ડીજે પર ગીતો પર બધા નાચે કૂદે એવું બધું પછી ના મજા આવે ગરબા ને ગરબાની રીતે જ લેવાનું હોય
હમ અને અમુક શેરી ગરબામાં અ હા પેલું શું? ગરબા સારા ગાતા હોય એની કોમ્પિટિશન રાખેલી હોય છે. અને તમને પાર્ટી પ્લોટ તો શું ઓળખણ હોય ત્યારે તમને તો ગિફ્ટ મલતી હોય નંબર મલતો હોય
હા બસ એવું જ છે, આ લોકોનું થોડુંક કેવું આમ આ લોકોને એવું ખબર ના પડે ભાય ચાલો આજે ગરબા સારા થયા છે, આટલા તો આપણે એટલીસ્ટ તેમાં પાર્ટિસિપેટ કરીએ તમને પેલા કેવું હતું આપણે જે નાના હતાતા ત્યાં ત્યાં બેસ્ટ એકક્શન બેસ્ટ પછી તમે ચણ્યા બેસ્ટ તમે સારા કપડા પહેર્યા હોય. સારા તે એના એવોર્ડસ મલ એવોર્ડસ મીન્સ કે ગિફ્ટ મલે એમ તમાને નંબર આપે
અને એજ કહું છું કે જે શેરી ગરબા જે અમારા ત્યાં થાય છે, ને એમાં અત્યાર હાલ મા બે આઠમના દિવસે આ કોમ્પિટિશન રા ખેલી હોય એક્શન કોમ્પિટિશન હોય કે જે સારા ગરબા ગાતા હોય એમને ઈનામ મળે ને એવું બધું હોય છે.
બરોબર બરોબર સારું સારું સારું. ચલો ને તો આપડે હવે જઈશું નવરાત્રી આવે
ચો તમે અમે સુરત જઈ એટલે ત તમારા વાઈફ ને કાતો તમારે બને ને આવું હોય તો
ચોક્કસ ચોક્કસ સારું કેમરે